હલો.
હાલો.
અવાજ આવે છે?
હા આવે છે.
હા આજે છે ને આપણે પરિવાર સાથેની છેલ્લી ટ્રીપની યાદોની વાત કરીએ, તો પરિવાર સાથે કરેલી ટ્રીપ જીવનની સૌથી સુંદર અને યાદગાર ક્ષણો માંથી એક હોય છે કે રોજિંદા વ્યસ્ત જીવનમાં થોડો સમય કાઢીને પરિવાર સાથે પ્રવાસ પણજો, માત્ર ફરવાનું નથી પરંતુ એકબીજાની નજીક આવવાનો, ખુશીઓ વહેચવાનો અને નવી યાદ બનાવવાનો સમય હોય છે, કે ઘણી વાર પ્રવાસ પૂરું થઈ જાય છે પરંતુ ત્યાં વિતાવેલા ક્ષણો, મસ્તી, ફોટા વાતો અને લાગણીઓ આખી જિંદગી મનમાં જીવંત રહી જાય છે. કે
ટ્રીપ ની શરૂઆતની વાત કરીએ અહ અહ ટ્રીપની‌ શરૂઆતનો ઉત્સાહ જ કંઈક અલગ હોય છે. હલો અવાજ આવે છે?
હા આવે છે.
દરેક પરિવાર અ ટ્રીપ હા દરેક પરિવાર ટ્રીપની શરૂઆત અ ઉત્સુકતાથી ભરેલી હોય છે. ક્યારેક ક્યાં જવું છે કેવા કપડા કોને શું લેશો કોણ કેવો નાસ્તો ભરશે પ્રવાસની યોજના બનાવાની તે તેમાં ખૂબ જ અ‌ શુ ખુશીઓ હોય છે.
હા તમારી વાત બહુ જ સાચી કે આમ મુસાફરીની મજા જુદી છે કે પ્રવાસ દરમિયાન રસ્તો પણ ઘણી વાર ગંતવ્ય જેટલો જ યાદગાર બની જાય છે કે ટ્રેનની મુસાફરી કે ટ્રેનમાં બારી પાસે બેસીને બહાર દ્રશ્ય જોવાની મજા જ અલગ હોય છે. તરો નદીઓ પર્વતો નાના ગામો જોતા જોતા આખો પરિવાર વાતો અને મસ્તીમાં સમય પસાર જ કરી દે છે.
રો રોડ ટ્રીપની વાત કરીએ કા કારમાં પરિવાર સાથે ગીતો સાંભળવા રસ્તામાં ચા નાસ્તો કરવો ફોટો પાડવા મજા કરવી આ બધું ટ્રની અ ટ્રીનીને વધુ ખાસ બનાવે છે.
હા તમારી વાત બિલકુલ જ સાચી કે જયારે નવી જગ્યાઓ જોવાને આનંદ જ જુદો છે કે પરિવાર સાથે નવા સ્થળો જોવાની ખુશી અનોખી જ હોય છે કોઈ હિલ સ્ટેશન હોય દરિયા કિનારો હોય કે ઐતિહાસિક સ્થળ હોય દરેક જગ્યાની પોતાની ખાસિયત હોય છે. કે ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો ઉદા ઉદયપુર જઈએ તો એના મહેલો અને તળાવો જોઈએ મનાલી જઈએ તો બર્ફીલી પર્વતો જોઈએ ગોવા જઈએ તો બીચ જઈ જયપુર જઈએ તો ઐતિહાસિક ઈમારતો જોઈએ એટલે આ સ્થળો પરિવાર સાથે જોવાનો આનંદ એક ગણે વધી જાય છે.
સાચી વાત છે પરિવાર સાથેનું ભોજન પણ ખુબ જ યાદગાર રહે છે. ટ્રીપ દરમિયાન બહારનું ભોજન ખાસ યાદ રહી જાય છે. હોટલમાં જમવા હોટલમાં સાથે જમવું સ્થાનિક વાનગીઓ ચાખવી રસ્તાની ચાપ પીવી નવી મીઠાઈઓ ખાવી ઉદાહરણ તરીકે કવું તો દાલબાટી ચૂરમાં પાઉ ભા ભાજી ઢોસા ઘણી વાર પરિવાર સાથેનું એક સામ્ય ભોજન પણ યાદ અ‌ યાદગાર ક્ષણ બની જાય છે.
હા, તમારી વાત બિલકુલ જ સાચી કે આજ- ચાલ દરેક ટ્રિપ- ફોટો અને વિડીયો વગર અ- ધૂરી લાગે છે કે કુદરતના દ્રશ્ય- સાથે ફોટો, પરિવાર સાથે ગ્રુપ ફોટો, મસ્તીભર્યા કેન્ડિડ ફોટો, વર્ષો પછી આ ફોટો જોતા જૂની યાદો ફરી તાજી થઈ જાય છે કે ઘણી વાર લોકા કહે છે કે ફોટો- સમયને રોકી રાખે છે.
સાચી વાત છે નાની બી વાત કહુ તો નાની નાની વસ્તુઓ અને રમુ જી ની ક્ષણ પરિવાર ટ્રીપ અ પરિવાર ટ્રીપની સૌથી અ મજેદાર વાત હોય છે હોય છે નાની નાની મસ્તીઓ રસ્તો ભૂ લી જ વો અ પછી ખોટી હોટલ શોધી કાઢવી અ વરસાદમાં ભી ભીના થઈ જવું બાળકોની મસ્તી આવી ઘટનાઓ તે સમયે મુશ્કિલ લાગે પરંતુ પછી તે જ બધી યાદો ખૂબ મીઠી લાગવા લાગે છે
હા તમારી વાત બિલકુલ જ સાચી છે પરિવારને નજીક જ લાવતો આજ સમય છે કે રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિને કામ અભ્યાસ અને મોબાઈલ માં વ્યસ્ત હોય છે એટલે પરંતુ ટ્રીપ દરમિયાન લોકા વધુ વાત કરે સાથે સમય પસાર કરે હસે છે એકબીજાને વધુ- સારી રીતે સમજે છે. એટલે, આ રીતે પ્રવાસ પરિવારના સંબંધોને વધુ મજબૂત બનાવી દે છે.
સાચી વાત છે, ખૂબ અને બીજી વાત કે, ઘણા પ્રવાસો કુદરત સાથે સમય પ અ સમય પ પસાર કરવાનો મોકો મળ મા મોકો આપતા હોય છે. સૂર્યોદય જોવા, પર્વતોમાં ફરવાનો, દરિયાની ઈ લહેરો સાંભળવી, - ઠન ઠંડી હવા ચાલવી. આ અનુભવ મનને શાંત અને આનંદ આપે છે.
હા, તમારી વાત બિલકુલ જ સાચી છે, બાળપણમાં જેવી ખુશી કે પરિવાર સાથેની ટ્રીપ મોટા લોકા પણ થોડા સમય માટે બાળપણમાં પાછા ફરી જાય ને એવું લાગે, કે રમુંજી વાતો, હસવું, ફોટો પાડવા, નાના બાળકો સાથે રમવું, આ બધું જીવનને- તણાવને થોડા સમય માટે ભૂલાવી જ દે છે.
સાચી આત છે. ટ્રીપ પૂરી થવાની લાગણી પણ કંઈક અલગ જ હોય છે. જયારે ટ્રીપ પૂરી થાય છે, ત્યારે મનમાં થોડીક ખુશી અને થોડોક ઉદાસ બને, ઉદાસી બની હોય છે. ખુશી, ખુશ, ખુશી એ માટે કે સુંદર સમય પસાર થયો- ઉદાસ એ માટે કે હવે ફરી રોજિંદા જીવનમાં પાછા જવું પડશે. ઘરે પાછા ફર્યા પછી પણ ઘણા દિવસો સુધી લોકોને ટ્રીપની વ અ યાદો આવતી જ રહે છે.
હા, તમારી વાત સાચી કે- સમય સાથે ટ્રીપ પૂરી થઈ જાય છે, પરંતુ તેની યાદો હંમેશા જીવંત રહે છે. તેના ફોટો, વિડીયો, ખરીદેલી વસ્તુઓ, કોઈ ખાસ ગીત- એટલે આ બધું ફરી- થી પ્રવાસ ને યાદ આપ આવે છે કે ઘણી વાર પરિવાર સાથે બૈસીને જુના- ફોટો જોવાની મજા પણ ને જેટલી જ હોય છે.
સાચી વાત છે. અને ઘણી વાર તો ટ્રીપ પરિ અ પરિવાર સાથેની ટ્રીપ પણ માણસોને ઘણું બધું શીખ શીખાવે છે, જેમ કે પરિવારનું મહત્ત્વ, સાથે સમય વિતાવવાની ખુશી, સહકાર, નવી જગ્યાઓ અને સંસ્કૃતિઓની શીખ જા- જાણકારી, તે ખૂબ જ સારું કહેવાય.
હ અને આજના વ્યસ જીવનમાં પરિવાર સાથે સમય પસાર કરવું મુશ્કેલ બની ગયા છે, કે તેથી પરિવાર ટ્રીપ ખુબ જ મહત્વની બની ગઈ છે, કે તે લોકાને મોબાઈલ અને કામથી થોડા દૂર લઈ જઈને સંબંધો વધુ મજબૂત બનાવી દે છે.
સાચી વાત છે. અ આજના અ પરિવાર સાથેની છેલ્લી ટ્રીપ ની યા યાદો માત્ર પ્રવાસની યાદો નથી પરંતુ પ્રેમ, ખુશીઓ, મસ્તી અને લાગણીની લાગણીઓથી ભરેલી રાહ હોય છે.
હા તમારી વાત બિલકુલ જ બરાબર કે પરિવાર સાથે કરેલી ટ્રીપ માત્ર એક પ્રવાસ નથી પરંતુ લાગણીઓ, ખુશીઓ, મસ્તી, જીવનભરી યાદો ખજાનો છે જ્યારે આ - ખો પરિવાર સાથે સમય પસાર- કરે છે ને, ત્યારે રોજિંદા જીવનની ચિંતા, કામ- થાક અને જવાબદારી થોડા સમય માટે ભૂલી જાય છે. એટલે ઘણી વાર વર્ષો પછી પણ લોકા કોઈ અને ટ્રીપને ખૂબ જ અ પ્રેમથી યાદ કરે છે, કારણ કે તે પ્રવાસને દરમિયાન વિતાવેલી ક્ષણો દિલને સ્પર્શ કરી જાય છે.
સાચી વાત છે, દ દરેક પરિવારની ટ્રીપની શરૂઆતની ઉત્સાહ ભરેલી હોય છે, ક્યાં જવું તેની ચર્ચાઓ, કપડા અને સમાન પેક કરવો, કોની શું લેશો તે નક્કી કરવું પ્રવાસની યોજના બનાવવી, ટ્રીપ શરૂ થતા થાય તે પહેલાં જ ઘરમાં ખુશીઓનું વાતાવરણ બની જાય છે. બાળકો સૌથી વધુ ઉત્સાહમાં હોય છે કારણ કે તેમને અ નવી જગ્યા જવું, હોટલોમાં રહેવું, પરિવાર સાથે સમય પસાર કરવો, નવા નવા કપડાની ખરીદી કરવી તેનો અ તેની અ મજા કઈક અલગ હોય છે.
હા તમારી વાત બિલકુલ જ સાચું અને સ મજા સામાં આવે કે આપડે જયારે સેમ સામાન પાક કરવા બેસીએને, પેક કરવા બેસીને, એની પણ જુદી મજા આવે. કેટલી પહેલા પેકિંગ કરવું પણ એક ખાસ જ અનુભવ હોય છે, કે કપડાં પસંદ કરવા, કેમેરો અથવા મોબાઈલ ચાર્જર રાખો નાસ અને પાણી તૈયાર કરવું, બાળકોના રમકડા રાખો એટલે ઘણી વાર છેલ્લી ક્ષણો કઈ ભૂલી જવાની ગભરામણ પણ થતી હોય છે પણ મમ્મી વારંવાર પૂછે બધું રાખી લીધું ને? આ નાની બાબતો પણ પછી યાદોમાં બદલાઈ જાય છે.
સાચી વાત છે, પરિવાર સાથે નવા સ્થળો જોવાની ખુશીનો આનંદ જ કંઈક અલગ હોય છે.
હા અને આમ જયારે ટ્રીપના દિવસે સામાન્ય દિવસ કરતા વહેલા ઉઠવાનું, પણ એક અલગ જ આનંદ આપતો હોય છે, કે બધા લોકો ઉત્સાહિત, ઝડપથી તૈયાર થાય છે કોઈ બેગમાં ઘરમાં, કારમાં મૂકે તો કોઈ ટિકિટ કારમાં મૂકે કે કોઈ નાસ્તો લઈને આવે- ઘરમાં ખુશી અને ઉતાવળ બંનેનું વાતાવરણ જ બની જાય છે.
સાચી વાત છે. રોજિંદા જીન જીવનમાં અ દરેક અ વ્યક્તિઓ કામ અભ્યાસ અને મોબાઈલ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. પરંતુ ટ્રીપ દરમિયાન લોકો વધુ વાત કરે છે, સાથે સમય પસારે છે, હસે છે રડે છે સમ, મુશ્કેલીઓનો સામનો કરે છે, એકબીજા માટે સહાય બને છે તે ખૂબ વસ્ નવું નવું બધું શીખવાડે છે.
હા, તમારી વાત બરાબર કે ઘણી વાર ગંતવ્ય કરતા રસ્તામાં થયેલી મસ્તી વધારે યાદ આવે કે કાર માં રસ્તામાં મનપસંદ ગીત, વગાડવા બધા સાથે ગાવું ચા અને ચાની હોટલ પર ઉભા રહેવું અને વરસાદમાં રસ્તાની મજા લેવી આ બધું પ્રવાસ જીવન બનાવે કે અને જો ટ્રેનમાં ટ્રેન જીવન બનાવે કે ટ્રેનમાં મુસાફિર કરીએ તો બરીની બહાર જોવું સ્ટેશન પર ચા પીવી અજાણ્યા લોકો સાથે વાત કરવી આ અનુભવ ખુબ જ યાદ દર બને છે એટલે ભારતમાં ટ્રેન મુસાફરી પોતે જ એક સુંદર અનુભવમાં માનવામાં આવે છે.
બીજી વાત એ કે પરિવાર સાથેની ટ્રીપમાં મોટા લોકો પણ અ સ થોડાક સમય માટે બાળક બાળપણમાં પાછા ફરી જાય છે. રમુ રમુજ કરે રમે બાળકો સાથે બાળક અ બાળપણ પોત બાળકો જેવા બાળક કો જેવી રમતો કરે તે ખૂબ જ સારું છે.
હા એ તો છેને ઘણી વાર માણસ માને છે કે ખુશી પૈસા અથવા મોંઘી વસ્તુઓથી છે પરંતુ પરિવાર સાથેની એક સરળ ટ્રીપ પણ એટલી ખુશી આપી શકે છે ને કે મોટી વસ્તુઓ નથી મળતી કારણ કે સાચી ખુશી સંબંધો પ્રેમ અને સાથે વેલા સમયમાં હોય છે કે પરિવાર સાથે છેલ્લી ટ્રીપ ની યાદો જીવન ની એક અનમોલ ખજાનો છે તેમાં રસ્તાની મસ્તી પરિવાર સાથે ભોજન નવા સ્થળો ફોટો હાસ્ય અને લાગણી બધું જ જોડાયેલું હોય છે કે સમય પસાર થઈ જાય છે પરંતુ પરિવાર સાથે વિતાવેલા આ ક્ષણો હંમેશા દિલમાં જીવંત રહે છે અને જીવનમાં મુશ્કેલ સમયમાં પણ આ ચેરા પર સ્માઈલ લાવી દે છે.
સાચી વાત છે આવી હમ. બોલો.
જેટલી પણ વાત કરીએ એટલું ઓછું છે આની તો વાતો જ નહી પતે આપડે ચોક્કસ થી ફરી વાત
ચોક્કસ હા હા.